અવાજ અવાજ
પણ અવાજ નહી આવતો હલો.
હજી નથી આવતો. હજી નથી આવતો.
હલો આવે છે અવાજ.
હા મને આવે છે હ મને આવે છે.
મનેય આવે છે.
લે તો હું યાર મસ્તી કરો છો.
પણ હમણાં આયો હમણાં આયો આવાજ એમ.
બવ કીધી હો મસ્તીએ ચડી ગ્યા પાછા લે તો કે કેમ છે વરસાદ ફાઈનલી.
બઉ છે હવાર નો પડે જ છે. ધીમો ધીમો ધીમો.
મેં તો ન્યુઝ જોયા એમ કે છે બહુ વધારે વરસાદ છે ઈ વિસ્તારમાં તમારે એમ દક્ષિણમાં. મે કાલે જોયોતો આજ નથ જોયો. ના આજે એ જરમર ઝરમર આવે છે ધીમે ધીમે પણ આવે છે કન્ટિન્યુ તેમ.
તે અમારે હે એવું છે ત્રણ ચાર વાગ્યા નો ચાલે છે.
મરાવી એવી સિટીમાં તો ગામડે અત્યારે જોયુ હવાર નો છે સિટીમાં તો નતો કઈ બઉ.
બરાબર તો જમી લીધું.
હા વુ જમ્યું લીધું ફાઈનલી અત્યારે તે તમે.
હઓ અગિયાર વાગાન.
હા તમારે તો એકચુલીમાં વેલા હોય ને તો તમને નો ચાલે.
એકચ્યુઅલીમાં અમે બાર વાગે જમીએ પણ આજે ભાઈ જવાના હતા એટલે અગિયાર વાગ્યા ને જમી લીધું.
હમ્મ બરાબર છે.
હા શું જમ્યા તો?
વાલ વાલ.
હા, બરાબર.
વાલ ને રોટલી, તમારે શું મેન્યુ હતું?
હમ, રીંઘણ ન ભરું ભરતું, નાઈ શું કેવાય એને? ઉપર.
ઓળો, ઓળો.
ના, ઓળો નહીં. ખિચડી, કડી, શાક.
રીંગણા, બટેટા.
હા, રીંગણનું રવેલું એમ.
કાન માંથી લોહી નીકળી છે, કોઈ રીંગણા બોલે ને, ત્યાં મને તો.
આવે છે, અવાજ.
આવે જ છે.
તો કેમ લોહી નીકળે છે, કાન માંથી.
એટલે રીંગણા કોક બોલે ને, આજુબાજુ તો મને કાન માંથી લોહી નીકળે એમ.
પણ એમાં એવું ના હોય કે, ખાલી રીંગણા મારા અલગ રીતે બનાવે. રીંગણ પણ નાખે, બટાકા પર નાખે, પણ અંદર થોડુંક ગ્રેવી જાડી હોય એ એવું.
અ બધાને એવું એમ જ બનાવે, રીંગણા ના અંદર ભરવાનું હોય ને, એક મસ્ત
એવું ના હોય, અલગ હોય, અલગ હોય.
કઈ વાંધો નહી, તમે અલગ રીતે બનાવી નાખજો, મારે ક્યાં જમવું છે.
હા, બસ.
મને ભાવે નહી, હું ખોટી મારે એના વિશે ચર્ચા વિચારણા કરીને ટાઈમ બગાડવો મારે.
કોણ કે, તમને ચર્ચા વિચારણા કરવાનું, કોઈ કે
હા, ના કોઈ કેતું નથી, નથી પણ એક. એક કે છે, એક વ્યક્તિ નહીં, પણ એક પ્લેટફોર્મ કે છે, એમ.
અચ્છા, બરાબર, તો બોલો ટોપિક કે મે બોલું.
તમે બોલો?
હમ. તમારા વિશે એવી કઈ વાત છે, જે બહુ ઓછા લોકોને ખબર છે.
હમ, ભલે તેજ અરે વાહ.
જે તમે દેખાય એ બોલ દીધો, હવે એવું કોઈ છે, નહી હા. હા, ચાલ, તો બીજા બોલો, બસ.
બોલો, બોલો તો? એ પણ એ વાત નીત નથી, કઈ દી.
ખબર નહીં, તમે બોલો, ચાલો? હવે ટોપિક નહીં.
શહેરમાં શહેરમાં રહેવું, સારું કે ગામમાં.
હમ, આ તો કેટલી વાર એની, સર વાત કરી લીધી, આપણે.
હા, કંઈ જોવાનું, તો નજારો તો પછી હવે.
તમે કહી દો, ચાલો, પછી મેં થોડું થોડું કશું.
તો. શહેરમાં રહેવું સારું કે ગામમાં તો મોસ્ટ ઓફ તો આમ ગામમાં રહેવું વધારે સારું છે કેમ ગામમાં આપણને શુદ્ધિકરણ કેવાય કે આ શુદ્ધ વસ્તુ વધારે મળે છે ઓક્સિજન બીજું વાતાવરણ પ્રદૂષણ સર નો વય શાંતિથી શી તેમાં જોવા જાય કે પ્રદુષણ પણ ગાડીઓ કારખાના મકાન બધેલું બધું હોય તાપમાન એટલે ત્યાં વધારે જોવા ગામડામાં ઓછું એટલે જ હોય છે. અને પ્રદુષણ પણ સાવ ઓછું હોય છે ગામમાં વધારે પડતું હોય છે શા ઈ ન હોય માણસો ભેગા થાય એટલે એ કકરાટ કરે અવાજને શાંતિ ન હોય એ કઈક ને કઈક કરયા લાગે એ તો ગામમાં હોય તો પશુ પંખી નો અવાજ કઈકને કંઈક એવા રાખે એ મજા આવે એમ એટલે ગામમાં એવું વધારે સારું એવું લાગે છે. અત્યારે ગામમાં સમજો સિટીમાં તો થ વરસાદ ના પાણી પાણી ભરાઈ જાય ગામમાં આવેય તો કેવું પાણી બધું જાતું હોય ત્યારે મજા આવે જોવાની નદી કિનારે
હમ અમાર તળાવ છે એવું લાગે કે એમ કેવું છલકાઇ જશે મને એવું લાગે છે એલું બધું પાણી છે અંદાજું બધું પાણી છે
હમ્મ આમારે તો પેલા વરસાદમાં પાણીથી ઓલું છલકાય ગયું હતું તળાવ જ તે એ વરસાદ પણ સારો પડ્યો હતો એટલે.
હ તો જો કોઈ દિશ છલકાાવી નહી હોવા
બરાબર
એ પણ મઘર આયાતા અમારા ગામમાં બોલો વલસાદની સિઝનમાંજ
તમને જોઈન ભાગી ગયા હશેને
મેં હતી નહી મેં કદાચ હોસ્ટેલ હતી એવું કઈક હતું કઈ હતી નહી મને એટલું ખબર છે.
તો તમારી તળાવમા રહેતા હોય છે ને તો
ના એક જ વાર આયા હતા પછી ખબર નહિ જતા રીયા આવે હબર નહ
બરાબર છે.
એમ તો મને એ બ બેય જગ્યાએ ગમે સિટી માંય ગમે, ગામડામાંય ગમે, પણ મને ગામડામાં વધારે ગમે થોડું કેમ કે પોતાના લોકો જ્યાં હોય ત્યાં વધારે ગમે એમ સિટિમાં સિટીમાં કેવું બધા બહાર ના નીકળે. પછી ઓછું મને ગમે એમ થોડું મને એવું ખુલ્લેથી ફરવા જવુ એમ અને ગામડામાં તમે કીધું એમ સિટીમાં ચોવીસ કલાક આમ મને તો એકતા ગાડીઓ ના અવાજ તો ઉધના વાદ છે થોડક શાંત વાતાવરણ શું
કારખાના એવું બધું
હમ્મ
એમ કે અંકલેશ્વર બાજુમાં આવી જાય એટલે થોડુંક વધારે એમ પ્રદુષણ તો વધારે જ
ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે વધારે
હા ઇન્ડસ્ટ્રીયલ એરિયા
તો તમે અત્યારે સિટીમાં છો કે ગામમાં છો.
ગામમાં છું હમણાં
બરાબર છે.
હા
તો પછી કયો ટોપિક
હમ્મ ગુજરાતનું સૌથી સુંદર શહેર કયું લાગે છે.
સૌથી સુંદર એક જ હોય નને એમાં વિશેષ કઈ કેવાલાયક જ નો હોય એની વિશે
બરાબર
ભાવનગર, મારું પ્રિય ભાવનગર એિય ક સર રસ્તામાં જોય ને
એક મહિના માટે મોબાઈલ વગર રહી શકો તમે
તમારે તો કયો
મારે તો મારું ઘર જ ભલે કુવાના ડેર જેવું હોય કે કુવા જેતું હોય
બરાબર
પણ મે માનતી નહી.
બરાબર છે અમુક લોકોને લાગતું હોય શું
અમુક લોકો હોય ને નેરો માઇન્ડેડ પર્સન એ લોકો
હમ્મ સુક્ષ્પદ તી ધરાવતા લોકો, ગુજરાતીમાં વાતચીત કરો.
હું સુક્ષ્મ
દ્રષ્ટિ ધરાવતા માણસો.
હા, સૂક્ષ્મ દ્રષ્ટિ ધરાવતા માણસો. સૂક્ષ્મ વિચાર ધારણા, વિચાર ધારા
હા એમ રાખો તો, પણ એ સૂક્ષ્મ હો, જગ્યા જ સૂક્ષ્મ હોય તો સૂક્ષ્મ જવું જ લાગે ને ભઇ ને.
સુક્ષ્મ જેટલી નાની જાય ત્યા.
હા તો રાખો હ, કરો તો આગળનું ટોપિક.
મોબાઈલ વગર રહી શકો?
મગજ વગર?
વગર
મોબાઈલ વગ, આ મગજ વગર તો બધા રેજ છે આમ કે આમ કે
હા, મને લાગે છે તમે મગજ વગર જ લેતા હોય એવું.
ના હું નહી, મારે તો નઈ, બીજા બધા જે ગોઠણ વાળા હોય ને, એ લોકો રાખે પેક કરીને એટલે હોયને. તો પછી, મોબાઈલ વગર એક મહિનો રહેવું હોય તો બઉજ અમ અત્યંત આનંદ આવે, એવી પરિસ્થિતિ ક્રિએટ થાય છે. હું વાત કરું, તો મો શિબિર મા ને એમાં જાવાનું થાય કોક વાર તો, સાત દિવસ, ચૌદ દિવસ, અગિયાર દિવસ. શિબિર હોત, તેમાં હોય મોબાઈલ હોય તો કા સ્વિચ ઓફ કરીને મુકીદ, કા જમા કરાવી દીધા હોય. એ દિવસે ભઈ બેન ને ટાઈમ જ ન હોય કે જોવાનોય, એટલે ન્યાં મોબાઈલ આપણી પાસે ન હોય, તો તમે વાપરો જ દેમ બધા તા જોબ કરે, ઘણો બધો જોવા મળે ઘણો બધો ટાઈમ તમારા ગર વધારે મળી ગયો તમને એવું લાગે દિવસમાં. બાકી છ, છ, હાત હાત કલાક મોબાઈલમાં જતો હોય એવું લાગ, લાગીયે હવે. અને પછી જયારે તમે સાત આઠ દિવસ પછી મોબાઈલ જોવોને, તો એમ થાય ઓહો આપણા હાથમા તો કઈ આમ ભગવાન ને કઈ ત્યારે એવું જોરદાર આપી દીધું છે, કે એમાંથી કેટલું બધું થાય છે. એવું લાગ
કે વા છે?
કયો ત્યારે તમે.
મને એવું લાગે, એ મીન્સ કે અમુક જગ્યા ફરવા જઈએ ને આપડે, કે કસે ફરવા જઈએ. તો એવું લાગે કે નહીં મોબાઈલ ને સાઈટ પર મકી દેવુ છે, કેમ કે મોબાઈલ હાથમાં દવું થ કે ના પિક્ચર ક્લિક કર્યા કરીએ, કે પછી કઈક અ ઇમ્પોર્ટન્ટ કામ કર્યા કરે એવું થઈ જાય. એટલે મોબાઈલ ના હોય તો હારુ લાગે. કસે ફરવા જયને તો, અઠવાતો ઘરમાં બધા બેઠા ને ફેમિલી એકી હાથે. તો ફોન મૂકી દેવું જોઈયે બધાએ. ને એક પંદર વીસ મિનિટ શાંતિ થી બેસવું જોઈએ સાથે બસ.
હા એ તો સચી વાત છે ને એટલે, નિતો અત્યારે ફેમિલીમાં બધ પાંચ જણા હોય તો પાંચે પાંચ જણા કે ને મોબાઈલ લઈને પોતાની મોજ મસ્તીને બેઠા હોય.
એ જ
એ એની કરતા મોબાઈલ ના હોય ફિક્સ કર ના જમવા બધા મોબાઈલ જયારે જમા. . એ મ ટાઈમ સ્પેન્ડ કરવાનો સ્પેસફિક. એવું છે ત્યારે તો ક.
ના તમારા પરિવારમાં બધા. સાથે જમે છે. .
આ મોસ્ટ ઓફ તો એવ હોય જ કે ભેગા બેસી નથી જમવાનું હોય. કદાચ કોઈ વેલા મોડા હોય તો એ અલગ વાત છે. બપોર ન તો ફિક્સ ન હોય જમવાનું બાકી સવારે તો નાસ્તો પાણી કરતા અ્યારે સાથે હોય સાંજે પણ સાંજે હોય હ પપ્પા બંને સાથે હોય વોલીબોલ જમન આપ સાથે તો પછી મમ્મીને દીદી બંને સાથે એ રીતે મોડું થાય એટલે તમારે કેમ છે?
અમારે તો પપ્પા કદાચ સવાર ના હોય અથવા ભાઈ જેવું બને એવ કદાચ મીન્સ કે ભાઈ જોબે હોય અથવા પપ્પા કામે હોય તો એ ના હોય મેં મમ્મી તો સાથે જ લશે એમ રાતે તો ફિક્સ જ છે કે બધા સાથે જ બેસવાનું. રે એમ કેવું જમ્યા પછી થી નવ દસ વાગે દસ પંદર મિનિટ સાથે બેસને એવું આવ રૂલ તો નહી પણ એમ કે કે બધું સાથે બેસી એમ
બરાબર છે સારું આમ કેવાય છે. .
એ પછી એમાં એમાં બેસતા બેસતા વાતો કરી એમાં એમાં પાછા મમ્મી પપ્પા બધવાય બાજે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
. વડ જ કર રાખવા દિવસ.
હા બરાબર છે એટલે મારે એક કરી શું બધે સેમ જ કડીશન છે.
હા.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
કોક વાર કેવું પડે પણ અમે નાના સી તમે નાના નથી
અચ્છી વા
. હોય હો એવ સેમ સિચ્યુએશન બધમક કેનેમ.
એ એમાં બધાના ઘર માં એવું હોય કે મમ્મી પપ્પા વળરતા જ છે કાસી કાસી બાબત વળતા જ
હમ્મ બરાબર છે જ. પણ એવું લાગે ને એ મોજ મસ્તી અમારે તો હસવા માંથી ખસવું કે એવું કામકાજ છે. રજ ભુંગડા વગર ની ભવાઈ અમારે હોય કંઈકને કંઈક નાની વાત પણય ને. પછી એમે ચાય કને એમ કેવાય કે ના એમ નો એમ ટોપિક લાવી ફરગ તો ફરગ મજા આવે.
મારા મમ્મી ને કેવું મારે જેવું છે એ મનેમાં મમ્મી જેવું છે કે થોડુંક થોડુંક ગુસાઈ જાય એમ હું અમે કેવું ચોખા એ બુ જોવાને મારા પપા એ આખારુદ્ધ એમને એવું ક એટલ બધું નઈ નહી એ બંને વર વરદ કરનારની બાબતે બસ મમ્મી થોડી આટલ ભ ને એટલે પછી પાંચ પરો બજાર
. મારે ઉંધુ મારેને મારી મમી ને વધારે જોખાઈ ન જો પછી પપ્પા ને બરાબર દીદી ને થોડુક એવું એ પેલા એનું કામ કરે પછી એને ચોખાઈ બખાય સાઈડ માં લે. ચોખા એને ખરા પણ એને એને ટાઈમ મળે તો એ કરે બાકી એવું કઈ નહી એમ નામ પણ ચાલે.
મારે એવું તમે એવું પપ્પા નીકળ્યો.